હ.
શું કરો હા આવે છે હા બીજો કેવાનો અવાજ આવે.
કાંઈ અવાજ નથી આવતો આમાં તો બીજો આવે છે.
હા મને તો બહુ અવાજ આવે છે બીજો કંઈક.
હ. કેમ કાંય આમ નેટવર્કનો પ્રોબ્લેમ હોય કે એવો કાય અવાજ આવે.
ના ના કઈ ચાલુ હોય એવો અવાજ આવે છે.
હ. હવે આવે સે.
હા ટીવી કે એવું કાઈ ચાલુ છે તમારે.
ના ના ટીવી ચાલુ જ નથી.
હજી આવે હે અવાજ એવો.
હા બધાય બધુંય બઉ અવાજ આવે એલા.
તો હેંસ્પ્રીમાં જ વાંધો હઈશે એવુ યરફોન ભરાયવા હોય ને તો એમાં કદાચ વાંધો હોય નકર અત્યારે. કાઈ આવતું જ નથી હાવ શાંત વાતાવરણ છે.
હા તો તમારે હેડફોનમાં કાંઈક એવો અવાજ હશે એટલે એવો આવતો હશે.
હા એમાં
શું કે વરસાદ બરસાદ છે કે.
ના ના અમારે છાંટા જ છે શું તમારે વરસાદ છે.
અમારે ફૂલ આગાહી કાલની રેડ એલર્ટ આપી દીધું આજેય રેડ એલર્ટ આપ. પી દીધું કાલ ની સ્કૂલવાળાવને રજા આઈ જો પાછી તમે મોઈકલું તું ને આજે પાછી આવી ગઈ હોત. અત્યારે સરનો જો મેસેજ આવી ગયો.
તમારે પણ બહુ વરસાદ છે ઈ બાજુ આ બાજુ થોડોક આવવા દયો હવે.
અમને લાગે આ ચોવીસ કલાકમાં જેટલો પડશે ને મને લાગે આ ડૂબી ન જાય તો હારુ. હા એક એક માળ ડૂબી જવા અમારે બીજા માળે હે. એટલે વાંધો નહી આવે હ હા. તો યાર હું તો એમ કઉ તમારા ભાઈ ને હું કહ કેમ. હારું મે કીધું કે આજે વરસાદ પડત મેધું મેસેજ આવી જવું જોઈએ સર નો મેંધુ બે દી આમે મ. મજા નથી એટલે બે દિવસની મેં રજા રાયખી હતી.
હમ.
ત્યાં ત્રીજે દિવસે આ નોટિસ આવી આવ. ચોથા દિવસની નોટિસ આવી મેં અઠવાડિયામને મને કે તું તન તારી મજાની વા ઓલા. પડપટ્ટટી વાળા કે કેટલું નુકસાન થાય એક તો યાર આપડે તો પણ હા આપડે પણ મસ્તી મસ્તી કેતા હોય યાર ઝપડપટ્ટી વાળા બચળ ને કેટ
હા એ તો વાત સાચી જ છે કે આપણે વાત કરતા હોય. પણ એને બિચારડાને કેટલો નુકસાન એને નુકસાન ઠક પણ એને પેલા ચાવું ક્યાંય એમ
તો કાલે જ આ રેડ એલર્ટ આવ્યું ને એટલે કાલે જ છે ને સરકારે ઓલા બધા તંત્ર વાળા એ રેસ્ક્યુ કરી કરીને બધાને ન્યામ આમ નીચાણ વાળા જેટલા વિસ્તાર હતા ને બધા ખાલી કરાવી દીધા એના ઘર નીચેના ગમે સામાન ના બધું મુકાવી દીધું. ને બીજા બધા એના ઝપડપટ્ટી વાળાને નહોતા ને એના તો આમ ગમે એવી સેફ જગ્યા હોય ને એની ઉપર મુકાઈ દીધા રખી દીધા બધીને એના સામાનોને એ માણ ને બધીને ન્યાદ લઈ ગયા બાકી તો આપ પછી ઓલા વખતે બે દિવસ આવ્યો તોને બધું ખબર ને કેટલું એમાં નુકાન
હા ઓલી વત તે તો કેટલું નુકસાન થયું બધી માલ દુકાનમાં બધે એમ થયું. પણ આ વખતે તેમમ કે દુકાન વાળા એ ઓછો જ માલ ભેરો્યો હોય અત્યારે ચોમાસું હે કઈ નકી ન હોય એ આ એ ન હિસાબે જ અમારે અત્યારે કામ ઓછું આલે હ કેમ કે કઈ સપ્લાય થતી જ નથી.
હા વરસાદ ના લીધે જ ઓલું થાય આપણને બધું.
કેમ માલ ભરે જ નહીં ને હવે વરસાદ ક્યારે આવી જ પણ તો એ આ વખતે સુરતમાં બહુ ઓલું થાય છે થોડા થોડો વરસાદ કેહે જાજો વરસાદે
આ ઓલું બે હાજાર છ માં જેવી રીતના થયું તું ને એવી રીતના અત્યારે થાય છે.
હા પણ હજી તમારે આગળ થઈ જ ગયું બે હાજર છ માં થયું હતું હા છ સાત માં થયું તું
હા
એ તો મને ખબર છે એમ સાંભળે ત્યારે ત્યારે એવી પોઝિશન ક્યારે એવી જ હતી પણ ત્યારે તો હજી સારું હતું અત્યારે તો તંત્રએ એવી રીતે તે બધું ઓલું થઈ ગયું કેમ કે અત્યારે મકાનો ના તે સોસાયટી બધી વસી ગયો હોય એટલે એનો નિકાલ ન થાય ને એટલે આ દસરી જ ને
હા અને પેલા ઓલું હતું કે જો પેલા શું હતું કે નદી આમ વધારે મોટી ને ખુલ્લું ખુલ્લું રે તો અત્યારે જે જે વસ્તી માંથી આમ પાણી નીકળવાની જે જગ્યા બધી વસ્તી થોડી થોડી આ બ માણસો એ એના ઘર તરફ આમ લઈ લીધી કે એના ઓલામાં વાડા બનાવી લીધા અને એની જગ્યા કરી લીધી એમ કરી કરીને એમાં ઘર બધા ઉઊભા કરી દીધા એટલે પાણી ન તો ક્યાય નિકાલ થઈ જ ન કે હા
એટલે ઈ નિકાલ ન થાય એટલે મકાન બન ન એટલે એટલી જગ્યા અત્યારે હાલમાં જ આપડે થોડી જોઈ પાણી જતું. પથ્થર રાખી દી હતી પાણી પાછું કેમું છેાય પાછોરી ટનાવવાનું જ છે એવી રીતે અત્યારે મકાન બધા બનાવી લીધા હોય એટલે એ પ્રમાણે એનું થઈ જાય ને એમ એટલે થોડોક એ ફેર પડે પછી જ્યાં બનેને નવા રસ્તા બરાબર એટલે જમીનમાં જ કાંઈ પાણી જાતું જ નથી
હ.
ના આપડા ગામડા બા જો શું હોય કે અત્યારે જમીનના હોય ને તો પાણી ઉતરતું જમીનમાં
મા.
એટલું ચુસી જ લે એનું પાણી એમ થોડુંક થાય ને એટલી ચુ સવા મડે ને થોડું વેણું એ વહી જાય એટલે વાંધો ન આવે
હા ગામડામાં હુ હોય કે આમ ખુલ્લી જગ્યા ઘણી હોય ખેતર હોય તો ખેતરોની જમીને પાણી ચૂસી લેવાની હૈ
પાણી બનાવી એનો રસ્તોય બનાવી જ લે એમ
હ ને આંયા તો ક્યાં એ બધી માં
હવે જ્યા કાઈ હવે ઈ તો કઈ જે જગ્યા વહીથી જ નથી એમ એટલે વધુ દેખાય
જો ગટારોનુ હોય તો ગટારું અહિયાં કેટલી કેટલી મોટી હોય કેવડી કેવડી ઓલા ખાડા હોય તો એમાં તો અત્યારે જો આ ચોમાહામાં પાણી આયવું હોય તો એમાં તો અંદર કચરો ને બીજો બ ધો એ જામ ને કાદવ ને એવું બધું ઈ ગરી જ જાવાનું છે, તો એમાં તો પાણી અમુકાન ઉપર આવે હે પાણી જવાને બદલે ઉ પર આવે બધું
પણ એ જામ જ થઈ છે, કાઈ થાય નય એનો નિકાલ પહેલો વરખું જ થાય જ નહી ગટર મૂકેલી હોય ગટરમાં જઈ જઈ ને કેટલું પાણી જાય? આપડે આપડે અગાસીનું પાણી છે, તો આપડે એટલા મકાન હોય બરોબર તો ઈ ગટરમાં બધું જાતું જ હોય બરોબર તે અગાસી નું એટલું પાણી જાતું હોય તો ઈ ચોખ્ખું થઈ થઈ પાછું બીજે બીજી જગ્યાએ તેનું પાછું બીજે કનેક્શન લીધેલું જ હોય ને ઈ જ લાઈનમાં તેવા તેમા કે કેટલા કનેક્શન લીધાલા હોય એટલે અગાસીના બધાયના પાણીના પેલા તો ભેગા નીયા થાય હામે થી પાછો ઉપરથી જેટલો વરસાદ પડ્યો હોય એનું હોય ખુલ્લી જગ્યા હોય તેનું પાણી તો થાય જ ને
હા.
ગટરમાં છે, એટલે એમ ન થાય એટલે બો ઓલું તકલીફ પડે અત્યારે એમ
ગામડામાં જે હોય ને તેમાં વાંધો ન હોય સિટીમાં તો બો પાણી જવાની તકલીફ એટલી થાય ને ગામડામાં હજી હોય તો આપડે ખેતરમાં કુવા હોય ને વાયુ હોય બોર હોય.
કુવાઓ એકલે કૂવા હોય ને કૂવા અને બોરમાં કૂવા જેમ વધું હોય ને એ વિચા
હા એટલે ઈ
એટલે ચૂસી જ લે પણ થોડુંક હ એમાં એનું તો વેણ થ તા જ હોય અને અમથી કુવામાં અને પાણી જાતું એટલે એ જમીન ખુલી હોય એટલે જમી એની રી પાણી ન શોષણ શોષિત તો લેજ એટલું પાણી અને આ તા આપણે તો પાછું સિમેન્ટ રોડ એટલે એ તો કાય સુસવાનું જ નથી એમાં પાણી ન
હ. ત્યાં જય અને બસ ઘર બનાવી ગેલા દુકાનો બનાવી ગેલી બીજું બધું એવું બનાવી ગલું તો એમાં પાણીની તો ક્યાંય નિકાલ કરવાની જગ્યા ના હોય
જગ્યા ન મા માથે થી ક્યાંસી જાય જાય નહી ક્યાંય સંગ્રહ નહી એટલે થાય વધુ તકલીફ એમ
એટલે પેલા તો આપડે ઘર બનાવી્યુંને એટલે કે પાણી નિકાલ કરવાની કે તો આપડે પેલા જગ્યા બો વી પડે ને ક ઘર બનાવી તો ચાણ વાળા જગ્યામાં બનાવાય હમ્મ નીચાણ વાળા માં બનાવી એટલે પાણી જવાનું જ છે.
અત્યારે જમીન લઈ અને સીધું મકાન જ બનાવી લે એમાંથી જ આવક કરવાની પછી ચોમાસામાં તમારે જે થાય પછી કક અમારે આમ થયું અમારે આમ થય થોડીક આપડી બેદરકારી હોય થોડીક તંત્ર ની હોય. અત્યારે ત્યાં જોય ને આપડણે બિલ્ડિંગ બુ જ બનાવવી છે.
હા ના અત્યારે જો બધીમાં પાણી હોય, જાય તો બધા શું કે તંત્ર કઈ ધ્યા નથી દેતો ત્ર ક ધ્યાના દેુ પણ તમે પેલા ધ્યાન રાખો તો તંત્ર ન ધ્યાન રાખે ને તંત્ર ક્યા ધ્યાન રાખવાનું હ એમાં તત્ર હવે તમે મકાન લીધું એમ ન તમે મકાન લીધુ ત હા તમે મકાન લીધું તમે તંત્ર ને પૂછવા ગયા તા કે ભાઈ અમે આવું મકાન લીધું હ તો અમે પાણી ઘરશે કે નહી ગરશે જે પાણી ઘરે તો એમ કે અમારા વિસ્તારમાં પાણી ગરી ગય તંત્ર એ ક ધ્યાન ન દે તંત્ર તંત્ર એમાં શું કરે તત્ર એ થોડું તમાર મકાન લીધું કે તમારું બનાવુ
અમુક વસ્તુ છે ને એ જગ્યા ખાલી રાખવી જ પડે પણ અત્યારે કોઈ રાખે નથી અને ઓલોય નહી
હા ત્યારે જો ઓલા હા અમારા જો ઓલા વરસાદ પડ્યો હતો ને ત્યારે ઓલામાં પોદાર આકેટેક હતુ તો એમાં પાણીનો હ બઉુ બધું આમ બધું પાણીની ગરી ગયુ હતુ એટલે બસો અઢીસો દુકાનોમાં એ ગયુ હતુ, ત પાણીમાં કેટલું બસો કરોડ જેટલું નુકસાન થયું હતુ ત્યારે એણે એમ કીધું કે તંત્ર કઈ ધ્યાન નથી દેતુ તો બધાયલા રસ્તામાં સાધનો ને એવું બધું નીકળતું હોય. તો ઈ બધું પછી પાણી ન્યાં જવાનું છે આમાં ઝાપટ લાગવાની એટલે પાણી બધું ની ચે જતું જાય પાણી બધું ને
જવાનું જ છે.
હા ને પાછું અમારે કેવું હો કે હમણાંં મેટ્રો ટ્રેન બનીની ને તો એના લીધે રોડને રસ્તા બધું મોડ ધોડ ધોલું કરી નાખ એના હિસાબે પાણી ક્યાંય અવર જવર નહોતું થઈ શકતું એના હિસાબે આખું ભરાણું હતું પાણી એટલે કેટલું નુકસાન એને યુતોબ
એટલે હા એ ટ્રેન નહીિસાબ બધી વસ્તુ પેડી જો હોઈ અને એટલે તો જવાનો જ નથી જગ્યા જ નથી એટલે તો કહશું કે જે એની વેણ હોય એ તો રાખું જ નથી આપણે અત્યારે એની જવાની જગ્યા જ નથી રાખી એટલે તો પાણી જઈ જઈને ક્યાં જાય. જાય ને એટલે તો ભરાવો થવાનો જ છે બધા થી
હા પછી તો બધા ન કર
કે આઠ દસ સો ઇંચ વરસાદ થાય ને તો ગામડા વાંધો ન આની પેલા જો ગામડાે વરસાદ થયો તો એટલો તો એ બહુ તકલીફ નમ પડતી એટલું બધી વાંધો ન આવતો એમ
પાણી રે પણ પછી પાછુ
ઈ પણ કલાક માં નીકળી જાય પાણી વરસાદ રહી જાય ને એટલે એનો થોડોક નીળ આકાલ થઈ જાય એમ અને સિટીમાં તો થતું જ નથી. જગ્યા એટલો નિકાલ
અવર જવર ની સિટીમાં ક્યાંય પાણીની અવર જવરની જગ્યા રખી જ નથી તો ક્યાંથી થાય પછી.
હા પછી તો તે ખાવાનું જ નથી ને ઓોલું તો આપડે શુ અને ગામડામાં તો થોડી ઘણી જગ્યા વધે એટલે ગમે એટલો વરસાદ પહેલાં પડે અને જમીન એના કુવામાં એનો તાર વહી જાય એનો સંગ્રહ થાય ત્યાર કે જ છે કે તમે પાણીનો સંગ્રહ કરો પછી એ કે અમે આ ચેક ડેમ બનાવ્યા ઓલા ડેમ બનાવ્યા પણ ડેમ માં જવા આવતો જોઈયએ ને પાણી
સારું ચાલો તો હા